હાલો.
હા બોલો મીત્ર
હાલો.
હાલો.
હા મિત્રો મારો અવાજ આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે.
હા મિત્ર શું કરી રહ્યા છ?
ખાઈ ને બસ રીલ જોઈએ.
હા તો જમી લીધું
હા જમી લીધું તમે.
હા કેવું રહ્યું જમવાનું.
જમવાનું સારું હતું.
બરાબર બીજો તમે કોઈ અભ્યાસ કરો છો.
હા કોલેજ માં અભ્યાસ કરીએે ને.
એવુ હા તો અત્યારે તમે મિત્ર ફ્રી છો.
હા.
હું આજે તમારી વચ્ચે એક સુંદર મતલબ. વાત કરી રહ્યો છું શુ સુંદર વિષય ઉપર જેનું નામ છે સંગીત. તો મિત્ર આ ટોપિક પર મારી સાથે વાત કરવા તમે થોડો સહયોગ આપશો.
હા હા જરૂર.
આજે હું તમારી સામે એક મસ્ત એવા મધુર વિષય પર વાત કરવાં જઈ રહ્યો છું. જે જાતિ ધરમ ભાષા અને આ બધી સીમાઓથી, સર્વજની પર છે અને એ વિષેઅ સંગીત દુનિયામાં એવો કોઈ માણસ નહીં હોય જેને સંગીત પસંદ ના હોય બાળક જય્યારે રડે ત્યારે માતાની અ લોરી સાંભળીને શાંત થઈ જાય પ્રકૃતિમાં પણ સંગીત વહે છેવુ કહી શકાય નદીઓનો કળલોવ પવનનો સરસરાટ આવતો અવાજ અને પક્ષીઓનો મધુર અવાજ આવે એ પણ પ્રકૃતિ ન સંગીત જ કહી શકીએ જાણીતા સંગીતકારે આ રહેમાન પહી અરિજીત સિંંગ આ બધાં બહુ સુંદર કવિ છે સંગીત એવીભાષા છે. તેને સમજવા માટે શબ્દો ની પરંતુ હૃદયની. જરૂર પડે છે. આવુ સંગીતકાર એ આર રહેમાને કહ્યું હતું. આજનાં સમયમાં માણસ માનસિક તણાવ અનુભવે છે. ચિંતા પછી દોડધામથી ઘેરાયેલો હોય છે. આવી સ્થિતિમાં સંગીત એક શ્રેષ્ઠ થેરાપી છે. અને તે શ્રેષ્ઠ થેરાપી તરીકે કામ પણ કરે છે. મનની શાંતિ આપણે જયારે અ આપણ જ્યારે આપણ આપણું મનપસંદ સંગીત કે શાસ્ત્રીય સંગીત સાંભળીએ છીએ. ત્યારે મગજમાંથી અલગ અલગ સારાં એવા હોર્મોન્સ નીકળે છે. જે આપડા તણાવ પણ દૂર કરતાં હોય છે. આમ કહીએ તો બધાં એવું કેતા હોય છે કે સોણ સાંભળવાથી આપડું. મન રીલેક્સ થઈ જાય છે. અથવા તો જાગૃત તો ના કહી શકાય પરંતુ એનર્જી વાળું થઈ જાય છે. એમ પણ કહી શકતા હોય છે. અભ્યાસ કે આપણે કામ કરતાં હોય ત્યારે હળવું મ્યુઝિક આપને સાંભળીએ ત્યારે એકાગ્રતા અથવા તો ધ્યાન કેન્દ્રિત થાય છે. સંગીત બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરવામાં અને આપણને જયારે ઊંઘ ના આવતી હોય. તેવી પણ સમસ્યામાં આપણે સંગીત સાંભળીએ ત્યારે આપને ઊંઘ આવી જાય છે. આ બધી સમસ્યાઓ આપને રાહત આપવામાં મદદ કરે છે. ભાવનાઓ વ્યક્ત કરવાનું પણ સાધન કહી શકાય. ઘણી વાર જે વાતો આપણે શબ્દોમાં ના કહી શકીએ, એ સંગીત સંગીતના જે સુરો હોય છે એના દ્વારા આસાનીથી આપણે બીજાને કહી છીએ. ખુશી હોય ત્યારે આપણે સારા એવા ઉત્સાહી સંગીત સાથે આપણો આનંદ ડબલ કરી દઈએ છીએ. દુઃખ કે કરતામાં પણ આપણે શાંત સંગીત સાંભળતા હોય છીએ અથવા તો દુઃખી સંગીત સાંભળવા સાંભળતા હોય છીએ. જે આપણને આમ સાંભળવામાં પણ આવે છે અને સહારો પણ આપે છે. દેશ ભક્તિના ગીતો આપણા દેશમાં જયારે છવ્વીસમી ઓગસ્ટ અથવા તો પંદરમી
છવ્વીસમી જાન્યુઆરી અથવા તો પંદરમી ઓગસ્ટ હોય ત્યારે આપણા સ્કૂલ અથવા તો કોલેજમાં દેશ ભક્તિ ના ગીતો પણ વાગતા હોય છે. અને દેશ પ્રેમ નો જુસ્સો પણ કરી દેતા હોય છે. આવા સોંગ આપણને સાંભળવામાં પણ ખુબ જ મજા આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ માં સંગીતનો ઈતિહાસ તો ખુબ મોટો છે. આપણા ચાર વેદો માંથી સામવેદ સામવેદ જે વેદ છે એમાં તો સંપૂર્ણપણે સંગીતને સમર્પિત છે. ભારતીય શાસ્ત્રી ના સંગીતમાં માં તો સા રે ગા મા પા ધા ની આ બધા સૂરો માંથી હજારો રાગોનું રાગોનું સર્જન થયું છે ત્યાં ઘણા બધા એવા સંગીતકારો વિશેષ કહેવાય છે, જેમ કે તાનસેન છે. એમના ગાયન થી તો આપણે કહીએ તો દીપક પણ પ્રગટી દેતા હતા અને વરસાદ અ વરસવા માટે મલ્હારનો જે રાગ હતો આ પણ ભારતીય સંગીતની તાકાત હતી એવું કહી શકાય. સંગીત દુનિયાના ખૂણે- ખૂણે રહેતા લોકોને એકબીજા સાથે જોડતું હોય છે. ભલે આપણને કોઈ બીજી ભાષા ના આવડે, પણ જો ત્યાનું એક મસ્ત મજાનું સંગીત હોય તો આપણને દિલમાં સ્પર્શી જાય છે. તે ભેદભાવ ભુલાવીને લોકોને પ્રેમ અને એક જ એકતાના તાતણે બાંધે છે આપણે જયારે અ સવારે વોક પર ચાલતા હોય છીએ અથવા તો રનિંગ કરવા જતા હોય છીએ. ત્યારે પણ આપણે સોંગ સાંભળતા હોય છે. જે આપણને એકાગ્રતામાં મદદ કરે છે અથવા તો આપણે વાંચતા હોઈએ અથવા તો આપણને જયારે કંટાળો આવે છે ત્યારે પણ આપણે સોન્ગસ સાંભળીએ છીએ તેનાથી આપણું મગજ પણ રિલેક્સ થઈ જાય છે. સંગીત એ જીવનને જીવ અ જીવનને જીવિત રાખવાનું એક માધ્યમ કહી શકીએ આપડે. સંગીત વગરનું જીવન આમ કહીએ તો સૂર્ય વગર જેમ અ દિવસ હોય અથવા તો સુગંધ વગર જેવુ ફુલ હોય એવું જ આપણે કહીએ તો ચાલે. આવો. દરરોજ થોડો સમય કાઢીને આપણે સારો એવા ગીત સાંભળીએ આપણા મનને શાંત, કરી દે અને જીવનમાં સારો એવો ઉત્સાહ લાવી દે છે. આપણે જયારે, આપણી જયારે, દુઃખી હોય અથવા તો સારા એવા મૂળમાં હોય તો એ પ્રકારનાં પણ ગીતો આપણે સાંભળતા હોય એથી આપણું મન, ખુબ જ રિલેક્સ થઇ જાય છે, હા તો મિત્ર તમે કઈક કહેવા માંગશો? હલો.
હા મિત્ર બોલો. હલો. હા, મિત્ર તો તમે જે સંગીત વિશે વાત કરી. કે, ભારતમાં છે ને અનેક સંગીતકારો અને ગાયકો થઈ ગયા. આપણને સંગીત અલગ અલગ સમય સાંભળવાના છે સવાર માં, સંગીત સાંભળવા ગમે છે જો સવાર માં આપે નૃત્ય ના સં ગીત સાંભળીએ તો આપણને જીવનમાં આનંદ આવે છે, જીવન જીવવા જેવું લાગે છે જીવનમાં, અને એ રસ પુરાઈ જાય છે સંગીત છે એ થોડું આપણના, ચિત્તને થોડી શાંતિ આપે છે અને આપણામાં મનોરંજન પણ પૂરું કરે છે. છે, અને રોજચીતમાં આનંદ આપે છે. સંગીત એ જીવનને મધુર, આનંદ હોય અને અર્થ પૂર્ણ બનાવે છે, તે માનવના મનને શાંતિ આપે છે. ભાવનાઓને વ્યક્ત કરે છે, અને આપણી સંસ્કૃતિઓ અને જીવન રાખે છે, આપડે તો. આપણા રાજ્યમાં તો અલગ- અલગ પ્રકારના ગીતો ગવાય સત્તર જાતના ગીતો ગવાય ખૂબ મજા આવે આપણે, લોકોની ભાવનાઓને વ્યક્ત કરે છે, સંગીતકારો માત્ર મનોરંજન મા નહીં પરંતુ જીવનને સમૃદ્ધ બનાવવામાં દિવ્યકાળ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ભારતીય સંગીત છે, નેએ તેની આધ્યાત્મિકતા, રાગ, રાગેણી, પરંપરા અને ભારસભર રજૂઆત માટે વિશ્વભરમાં. પ્રસિદ્ધ છે, હિન્દુસ્તાની અને કર્ણાટક સંગીતની બે મુખ્ય શાખાઓ છે. જેમાં આપડે ગુજરાતમાં ગરબા ગવાય છે. ભજન ગવાય છે, લોકગીત ગવાય છે, ડાયરા ઓ ગવાય છે તેમાં ખુબ મજા આવે છે. અને એક અલગ પ્રકારનું પણ સંગીત આવે છે, જેમાં નિયમબાદ રીતે ગાવાનું હોય છે, જેને શાસ્ત્રીય સંગીત કહેવામાં આવે છે, જે આપણી ભારતીય સંસ્કૃતિને એ પણ. છે, એમ સંગીત આપણા મનને શાંતિ આપે છે, આપણા મનના બધા તણાવ દૂર કરે છે. જીવનમાં છે, ને નવી ઉર્જા ભરીદે છે. ભક્તિમાં ભગવાન સાથે જોડાવાનું જો સાધન હોય તો મેક માત્ર સંગીત જ છે, અને હમણાં શિક્ષણમાં વધારાનું જો, જોડવાનું સાધન જેને કહી શકતા હોય નેતો એ પણ છે, ને એ સંગીત છે, એમ. સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવના વિકસાવે છે, વિવિધ તહેવારોને લગ્નમાં, ધાર્મિક કાર્યક્રમમાં સાંસ્કૃતિક ઉજવણીઓમાં સંગીતમાં વિશેષ સ્થાન રહી છે. સંગીત અલગ- અલગ પ્રકારના હોઈ શકે છે, જેમ કે, શાસ્ત્રીય સંગીત, લોકસંગીત, સુગમ સંગીત ભજમ અને ફિ કીર્તન, ફિલ્મીસંગીત, દેશભક્તિ ગીતો. આ તમામ સાથે આપણે સંગીતની તમે જે રીતે વાત કરી તે રીતે સંગીત સાંભળવામાં. ખુબ મજા આવે છે, અને આપણે એક પ્રકારનું સંગીત સાંભળતી આપ એક પ્રકારનું. મનોરંજન પણ પૂર્ણ થઈ રહે છે, અને જીવનમાં. એકદમ આનંદ આવે છે, જીવન- જીવવા જેવું લાગે છે. હું આટલું જ કેમા સંગીત છે, તમે બહુ સારું સમજાવ્યું. મિત્ર
હા મિત્ર
હા
હાલો
સંગીત વિશે તમે જે સમજાવ્યું મને ખુબ ગમ્યું
આ મિત્ર તમે પણ તમે પણ મિત્રો ખુબ જ સરસ વાત કરી કે સંગીત આપણે ઘણા બધા પ્રકારના હોય છે, જેમ આપણે જયારે પંદરમી ઓગસ્ટ હવે આવવાની તૈયારી છે, જેમ કે પંદરમી ઓગસ્ટ હોય, છવ્વીસમી જાન્યુઆરી હોય ત્યારે પણ આપણેે એ પ્રકારના ગીતો આપણે સ્કૂલમાં ગવાતા હોય છીએ ત્યારે આપણે રાષ્ટ્રધ્વજ આપણે ફરકાવતા હોય છીએ ત્યારે પણ એ પ્રકારના તેજના વાગતા હોય છે, અને આપણને ઉત્સાહ ભરીદે છે. એવી જ રીતે તમે કે ફિલ્મોના અલગ- અલગ હોય છે. તે રીતે આપને ઘણા બધા આપણા દેશમાં તો બધા સોંગ એવા છે. તે આપણના હૃદયને સ્પર્શી જાય છે. અને તે સાંભળવામાં પણ ખૂબ જ મજા આવે છે. એવું નથી હોતું કે ખલી આ સોગજ પક્ષીઓનો અવાજ પછી પપોવન નો અવાજ બધા પણ એક જ છે. પક્ષીઓનો ટહુકો આ પણ પ્રકૃતિનો સંગીત કહી શકાય છે આજના સમયમાં માણસને ખુબ જ તણાવ થાય ચિંતા થતી હોય છે, આવી સ્થિતિમાં તે સર્વશ્રેષ્ઠ આમ તો ઉપાય કહું ને તો આ સંગીત જ છે. કેમકે સંગીત એ એક માત્ર એવું છે, જે માણસના તણાવ દૂર કરી શકે છે. તેની માનસિક તાણ માંથી પણ તે મુક્તિ આપી શકે છે, અને એકલા પણ પણ લાગવા દેતો નથી જો વ્યક્તિ એકળતા અનુ તો હોયક પણું અનુભવતો હોય તો તે સોંગ સાંભળે છે, સોંગથી તેનું મગજ રિલેક્સ થઈ જાય છે. હા તો બસ હું મિત્ર આટલું કે માગીશ તો હવે